બેન
હા, ભાઈ બોલો!
હા, તો છે ને અમારા બાજુ લગ્ન છે. તો આવો કે ફરવા?
લગ્ન માં કે?
હા.
હા, તો તમારા બાજુ જે લગ્ન થાય.
હમ.
નતા છે કે પછી કેવું છે?
એ છે ને અમારે ત્યાં તો લગ્ન નો રિવાજ અલગ જ છે. તો જરાક અમારી સંસ્કૃતિને નિહાળવા આવો તો સારી વાત.
એવું કે
હા.
ખાસ વાત લાગે છે, એમાં
હા, તો છે ને તમારી બાજુ જે લગ્ન થતા હ છે, ને લગ્ન કા તો કોઈ પણ તહેવારના કાર્યક્રમો વગેરે એના કરતા અમારે ત્યાં અલગ જ છે, બધું.
એવું છે. એવું હોય તો પછી થોડુંક એના વિશેે મને જણાવો ને
હા તો છે ને અમાર બાજુ વરઘડો તો ગાડે જ લગ્ન માં. તમામાર બાજુ?
અમારા બાજુ કે અમારા બાજુ તો એવું બધું ને ચાલે જ ને જૂની પરંપરાઓ છે ને એ પ્રમાણે ચાલ ચાલતું છે.
એટલે અમારે ભી જૂની પરંપરા જ છે, પણ છે ને આહ બરાબર તે રીતે નથી એમ જે રીતે ચાલવા જોઈએ તે રીતે.
એવું. તો અમારા બાજુની વાત કરું ને તો અમારા બાજુ તો બહ સિમ્પલ રીતે આ બો સિમ્પલ રીતે લગ્ન કરતા છે
એવું
હા જેથી કરીને છે ને જે ગરીબ માણસો હોય એમનું પણ સારી રીતે એમ થઈ જાય એવી રીતના આયોજન કરેલું હોય
અમારે તો છે ને અમારા અમારા વિસ્તારમાં બધા લોકો અમીર જેવા છે એટલે બધાને પાસે પૈસાને એવું છે તો એ લોકો ટેન્શન વગર પૈસા કાઢીને તહેવારોને એવ ઉજવ્યા કરે
એવું કે અમારે બાજુ તો એવું ની હોય
હમ્મ તો છે ને તેનામાં બો દાવત રહી અમારા ત્યાં તહેવારોમાં અ મોટા મોટા રસોઈ વાળાને બોલાવે પેલા કેટરેસ વાળા ને એવુંને એવું પછી સારી સારી વાનગીઓને એવું હોય તહેવારમાં કે પછી લગ્ન ના કાર્યક્રમમાં એવું તો એ ખાવા આવતે તો સારું એમ તમે
હા ચોક્કસ ચોક્કસ એવું હોય તો
તો જાત જાત ની વાનગી હોય અમારે ત્યા
હા તમે પણ ક્યારેક આવજો અમારા બાજુ
તો તમારી બાજુ કેવું ખવડાવે
અમારા બાજુ આ પ્રસંગ હોય તહેવારો વાળું તો તો પોતાના ઘરે જ હોય બધા પોત પોતાના ઘરે જ કુટુંબ પરિવાર જેટલું બનાવીને ખાય પણ લગ્ન પ્રસંગમાં એવું હોય ને કે આખું ગામને જમાડે
બરાબર
સાદું ને સિમ્પલ હોય એમ તો કઈ એટલું બધું હેવી ના હોય
હા હા
હા કે જેથી કરી દીકરી ના કે દીક માં જમવાનો જે ખર્ચો આવે ને એ એટલું બધું ના થઈ રહી એમ ઓછું ક
બરાબર ત્યારે તો તમારે બાજુ બો સમજી વિચારીને કરતા હ બધા પ્રોગ્રામ કાર્યક્રમો
હા, બહ જ સમજદારી થી કરે પંચ ભેગું કરે પંચ નક્કી કરેલું હોય ને એ પ્રમાણે ના રિવાજો હોય અને એ પ્રમાણે પૈસા પણ ભરવા પડે પણ ગામમાં હોય. ને તો ગામની દીકરીઓ ગામની દીકરીના તરફથી ગામના જે મુખિયા હોય એમને પૈસા આપે કે જેથી કરીને એ પૈસા છે ને ગામના હિત માટે સારા કામમાં વપરાય
એવું. તો તમારે તં સંપ તે જપ એવી કહેવત પ્રમાણે કામ થઈ રહેલ છે.
હા, એ તો છે.
તમે સારું છે. તમારી સંસ્કૃતિ પણ અમારે પણ એમ તો સારી જ છે પણ થોડાક લોકો છે, ને મોટવાઈ કરતા છે.
એવું કે
હમ એટલે બધા મેં આગળ જવા તું આગળ જવા એમ કરીને બધા હરેભાઈ જેવા લે એવામાં બધા એટલે બધા અમેર જ પણ અમેર અમેરમાં હરે ભાઈ ચાલ્યા ઘરે
હ અમારી બાજુ તો એવું એટલું બધું કઈ ના હોય ગરીબ હોય કે અમીર હોય બધા જ ને એક એક સાથે જમવા બેસે લગ્ન માં તો એવું જ હોય કે આખું ગામ જમ ભલે ને મોટા ઘર ના હોય ગમે તે હોય પણ બધા સંપીને રેતા છે
બરાબર
તો તમારે ત્યાં કેવું હોય લગ્ન વખતે છોકરી છોકરા ના ઘરે જાય કે છોકરો છોકરી ના ઘરે આવે
લગ્ન વખતે છે ને અ છોકરી છોકરા ના ઘરે જાય
એવું કે
હા એતા મારદે
અમારે ત્યાં આ છે ને ક્યારેક છોકરી ના મમ્મી પપ્પા એજ છે કે અમારે છોકરી ના લગ્ન અમારા ઘરેથી જ કરવા છે તો સગાઈ પછી લગ્ન પણ છોકરી ના ઘરેથી જ થાય અને જો છોકરી ના પપ્પા પપ્પાને એવ લાગે કે વધારે રૂપિયા ખર્ચાશે મારી જોડે એટલી આવક નથી અને છોકરાઓ કે કે અમારા ઘરે રાખવું છે તો પછી છોકરા ના ઘરે છોકરી વાળા જાન લઈને છોકરાને ત્યાં જાય
બરાબર સારું છે તમારે ત્યાં
હા અને મંડપ ડેકોરેશન એવું બધું તો અમારે અમારી બાજી એટલો બધો ખર્ચો નહી થતો
તો શું કરો
એટલે હોય કરું પણ એટલું બધું નહીિ એમ કે ફેશનેબલ હોય એમ બધું
પણ મંડપ તો જો જ ને મંડપ વગર તમે કેવી રીતે લગ્ન કાર્ય કામ કરો
હોય ખરું પણ એટલું બધું ના હોય એમ
હમ બરાબર છે તમારો
હા કેમ કે છે ને અ લોકોની આવક પણ જોવી પડે કે નહી
હા હા
કેમ કે લગ્ન પ્રસંગે એવું છે કે આવક જાય જાવક નહી આવે એમાં
હ તો તમે કઈ મદદ કરજો ને એ લોકોગને
શું કેો
તમે થોડુંક મદદ કરજો એવું ગરીબ લોકોને
આપડે પણ એટલા બધા અમીર તો છે નહ અને જો આપડાથી થાય ને ત્યાં તો મદદ કરતા જ હોય
બરાબર તો દિવાળીમાં હું શું કરું તમે
અમારે અહં દિવાળીને એટલું બધું મહત્વ નથી આપતા એમ માને છે ખરા ઉજવે ખરા પણ હોળીનુંું એટલું બધું મહત્વ ના હોય
એવું
હા.
બરાબર વાત દ તો મેળો ભરાય.
હા અમારે અહિયાં તો હોળીમાં મેળો ભરાય.
એવું.
હા.
હ તો બરાબર છે હો દિવાળી રહે ત્યારે અમારે ત્યાં આવી જજો અને હોળી રહે ત્યારે અમે તમાર ત્યાં આવી જવા.
જરૂર જરૂર ચોક્કસ. બીજું કઈ ખાસિયત તમારા બાજુ.
અમારી બાજુ છે ને બીજું તો આપડા લગ્ન ને બીજા... તહેવારના કાર્યક્રમોમાંને... છે ને અહ... ખબર તમને પેલું એક વનસ્પતિ આવે? તે તેનું નામ છે તેરા... તો તેરા છે ને અ આપડું હવે અમારી ભાષામાં આવું ને, જેવું આવે. આવે. પન છેને...
હા.
તે તું ની ઓડખતી અહે. કદાચ. તમાર બાજુઓ ની જોવા મળતા અહે. તો એ... એ તહેવાર હોય ને તો, લોકો બહુ જ ધૂમધામ થી નાચે, ગાય, ખાય, પી અને એસ કરે.
એવું.
હા એની... શાક બનાવે એ સાંજે...
હા જો કદાચ હું જોવા ને તો ઓળખી જવા ને મારે પણ ખાવું પડશે, તો ખબર પડશે ને કે એનો ટેસ્ટ કેવો હોય એમ.
હમ ખાઈ જજો તમે.
હા. તમે બનાવશો ને ત્યારે મારા મને પણ બોલાવજો એટલે હું તમારા ઘરે પરણાવીશ અને. આ જે વાનગીઓ છે જે કીધી એને હું પણ ખાઈ શકું ને ટેસ્ટ લઈ શકું, જેથી કરીને મારા ઘરે પણ લઈ આવે ને.
હા તમારે. ખાસે કે તમારો?
હા તો ખાસે જ ને, ટેસ્ટ કરાવવામાં શું વાંધો છે?
હા હા.
કેમ કે પ્રકૃત તેની દેન હોય એ બધું આપણા માટે ઔષધિ રુપ...
હા.
છે ને હજુ તહેવાર અમાર ત્યાં. દેવ દેવતાઓ માટે પણ ઉજવવામાં આવે.
એવું કે?
હમ મોઠા દેવ, નાના દેવ. આવા દેવ રહી ને.
હા.
એ લોકોને પ્રસનન કરે, એ લોકો. ત્યારે ગામમાં દેવ રાખે.
એવું છે.
હા એવું છે
ખાસ પરંપરાઓ છે તારે તમારા ગામની
હા
સારું તો પછી હું આવીશ તમારા બાજુ
આજે આજે
હા ચાલો
અને તમારા નીરે તમારે છે ને
હા
તમારા પતિને પણ લઈ આવજો
ઓકે ઓકે સારું ચાલો
હા ર
હા